લો, જય શ્રી ક્રિષ્ના. કેમ છો?
મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું, બોલો શું ચાલે બીજું?
બીજું કઈ નહી અમણા ગયા તો શોપિંગ કરવા માટે, તો ફરી આમ તેમ પછી શોપિંગ કરી લીધી માને. મારી ફ્રેન્ડ આવી હતી. મારી ફ્રેન્ડ આવી હતી તો એમને કયા આ બેંગલ્સ લેવાની હતી પછી એમને અલગ અલગ કલરની ટેન ટ્વેલ્વ બેંગલ્સ લીધી પછી ઉ શોપિંગ કરીને આવી મને લિપસ્ટિક અને નેલપેન્ટ આ બધું જોતું થું.
સરસ એમ પણ જો ને શોપિંગ કરવું તો કોને ના ગમે શોપિંગ કરવું બિલકુલ જ્યારે આપણો બિલકુલ મૂડ સારો નહીં હોય કે આપણને કશું ગમતું ના કોઈ આપણને કહી દે ને કે ચલો શોપિંગ પર જઈએ તો આપણું મૂડ એકદમ સારો થઈ જાય છે.
સારું થઈ જાય છે.
હા, અને તેમાં પણ ખાસ કરીને જે કપડાં છે કે પછી આપણે મેકઅપની વસ્તુ છે કપડાં છે એ એ ઘર વસ્તુઓની ખરીદી કરવાની હોય, એવી બધી શોપિંગ કરવામાં તો બઉ મજા આવે.
આવડે છે. પછી શું શું છે મારે ડ્રેસ લેવાની હતી પછી હુ શું છે મને સૂર વધારે નથી ગમતું મને શું છે વન પીસસ જોઈએ છે, વેસ્ટર્ન ડ્રેસીસ હું મરે જોવી હતી તો મને મોલ ગયા હા તો વેસ્ટર્ન ડ્રેસીસ મ જોઈ લીધી, પછી શું છે મને એક બે પસંદ આવી ગઈ હતી તો પછી તું ટુ પરચેસ કરી લીધી મારા માટે કે કે મને કઈ જવું છે મારી, સિસ્ટર ના બેટીનો બર્ ડે છે તો મારે લેવાની જ છે.
આપણી પાસે બધી રીતના કપડાં હોવા જરૂરી છે કેમ કે બધી જગ્યાએ બધા જ કપડાં નથી પહેરી શકતા.
હ, જોઈને અમને, પછી શું તે ત્યાં શુ છે પૂજા બી છે ઓલરેડી પૂજા માટે હું સૂટ લીધું છે એક મારે માટે, અને બે બે વેસ્ટર્ન ડ્રેસીસ લીધી છી તો પ થીશું છે મારે બે વેસથી મારે શોપિંગ તો કરવાની હતી તી આજે ગઈને, પાછું જઈને આવું સરસ સ્ટ્રેસ મળી ગઈ હતી હમણાં. પાછું ફરી હતી ને પછી મને કલાક થઇ ગયો તો કલાક બે કલાક માં ફરી પછી મને મારે ગમતી ડ્રેસીસ મળી ગઈ, પછી આ ડ્રેસ લઈને પછી હું મારી ફ્રેન્ સાથે આવી ગઈ પછી એમને સાથે બેંગલ મેચિંગ કરવાની હતી. આ કરવાવામાં બોઉ ટાઈમ લાગ પછી શું છે કે, કલર માટે કલર કોમ્બિનેશન બધું જોવું પડે તો મારે જોઈ લીધું પછી મને બેંગલ્સ બારા કલરની બેંગલ્સ લઈ દીધી છે. મારી ફ્રેન્ડને બહુ ગમી એમ રેટ બી સારા મળી ગયા ત્યાં અહિયા.
એમ પણ જોઓ ને આપ પણ એ મહિલાઓને છે ને આપણે જાણે હવે સાડી લઈ એ સૂટ લઈએ તો આપણને બસ એના પૂરતી જ આપણી શોપિંગ પૂરી નથી થઈ જતી, પછી તો આપણે એના મેચિંગની જ્વેલરી જોઈએ બે બેંગલ્સ જોઈએ. અ ઇવન સેન્ડલ્સ બધું જ પર્સ બધું જ આપણને મેચિંગનું જોઈતું હોય છે તો આપણે જ જ્યારે શોપિંગ કરવા નીકળીએ ને તો આપણને સમયનો બિલકુલ ભાન જ નહીં રય. કે આપણે કેટલો સમય થયો શું છે કેટલા વાગ્યા હશે આપણને કશું ભાન જ નહી ર આપણે એટલા મશબૂલ થઈ જઈએ છે આપણી શોપિંગમાં.
થઇ જ જાય છે, તમને શું છે ને વધારે ગરમી વધારે અત્યારે પછી શું છે કે કલાક કલાક પછી અમારે શું છે કે મને ત્રાસ લાગતી પછી પાણી ઠંડુ પાણી પીવાનું પછી જ્યુસ પીવાનું પછી એનર્જી ર્એનર્જેટિક થઈ જાય. હમં શોપિંગ મારી પા છે મને શું શું લેવાનું પછી, હું ભૂલી બી જાઉં પછી હું ભૂલી ગઈ મને શું લેવું હતું પછી એક ચીજ મારી પાછી રહી ગઈ પછી મારે કાલે શું છેને, પાછું જવાનું છે મારે પછી હું સોચી વિચારીને કરીને કાલે પાછું જોઈને લેવાનું છું, કે મારે આ જોઈએ છે તો આ લેવી પડશે મારે તો કલે છું જાઉં છું.
બિલકુલ એવું જ થાય છે આપડે મલબ માર્કેટમાં નીકળીએ છએ તો એક બે વર આપણને જો ઘણી વાર શું થાય છે કે શોપિંગ માટે, લેવા માટે શું નીકળ્યા હોય છે અને આપણે જે વસ્તુ લેવી હોય ને તે તો રહી જ જાય છે. એની જગ્યાએ આપણે એટલી બધી વસ્તુઓ લઈ લઈએ ને કે, જે આપણને પણ ના હોય. પણ તમને ઓનલાઈન શોપ શોપિંગ કરવાનું ગમે કે પછી ઓફલાઈન શોપિંગ ગમે?
મને શું છેને કે મને ઓનલાઈન બી ઓનલાઈન વધારે નથી ગમતું મને ઓફલાઈન વધારે ગમે છે બકોઝ શું થાય કે મારે બધી રીતે હું પ્લાન કરીને જાઉં મને આ જોયએ તે જોયું તો પછી શું છે મારે બધા ગામ એક સાથે થઈ જાય પછી મને શું છે કપડું બી સમજમાં આવી જાય જે મને ચીજોને ક્વલિટી બી પછી શું ઓનલાઈન કરું તો મને ક્વોલિટી સમજમાં ન આવે આનો ઉપર આવે પછી તમને ન ગમે પછી તમને પાછું રિટર્ન કરવાનું પછી જો આપને બે દિવસમાં નીકળીએ કઈ જઈએ છે તો પછી એ પાછું નથી આવી શકતું ને આ દિવસ માટે પછી તમારે બીજી બીજા તમને જાવું પડે પછ તમે બે બે કલાક તમે જાઓ પછી ઓનલાઈન પછી તમારા પૈસા અટકી જાય બારે થાય છે પણ ક્યારે અમુક અમુક શોપિંગ હું ઓનલાઈન કરું છું જે મને લાગે કે તમારે ઓફલાઈન કરવાની છે તમે ફેબ્રિક જોવાનું તમે કોસ્ટલી શોપિંગ કરવાના છે વધારે પૈસા ખર્ચ કરવાના છે પછી તો હું ઓફલાઈન જ કરું છું.
બિલકુલ સાચી વાત છે જો ઓફલાઈન શોપિંગ પણ સારી જ છે ત્યાં તમે વસ્તુઓ જોઈને લઈ શકો છો મોલભાવ કરાવી શકો છો તમે ત્યાં બાર્ગેનિંગ કરી શકો છો એ પણ સારું છે પણ જે ઓનલાઈન શોપિંગ છે ને એના શું ફાયદા છે કે એક તો આપણા છે ને સમયની બચત થાય છે આપણી સમયની બચત થાય છે કે આપણી પાસે બહુ સમય નહીં હોય માર્કેટ છમારો તો એ બચત થાય અને એના ઉપરાંત ને ઓનલાઈન શોપિંગમાં છે ને ઘણી વાર કેટલી ડિસ્કાઉન્ટ મતલબ સલ કાઢતા હોય કે ડિસ્કાઉન્ટ પણ એ લોકો બહુ રાખ કે છે. અને તમે સારી બ્રાન્ડ જે ટ્રસ્ટેબલ બ્રાન્ડ છે ટ્રસ્ટેબલ પેજ છે. અ એના પરથી તમે શોપિંગ કરો. રિવ્યૂ જોઈને તમે શોપિંગ કરો ને તો વસ્તુઓ સારી જ આવે છે.
સારી આવે જ છે હું તો બઉ. કઉ શું સારી આવે. શું છે કે મારે શું છે મને કઈ ડ્રેસ મારી સાઈઝ માને લેવી જોય પછી મારી પાસે ટાઈમ લાગે કે ત્રણ દિવસ માટે મને કઈ ત્રણ દિવસ પછી મને જવું છે પછી તો માને શું છે ઓનલાઈન નથી કરી શકતી પછી તો ઓફલાઈન લેવી. પે છે. અમુક અમુક શોપિંગ શું છે મને ઓનલાઈન ગમે છે તો હું ઓનલાઈન કરું છું ગ્રોસરી માટે બી હું બધી રીતે ઓનલાઈન કરું છું મને લાગે છે કે ઓનલાઈન આમણા જોઈએ છે તમને ક્યાં જાઉં રાતે જવાનું પછી આવવાનું ટાઈમ ની ખોટી કરવાની પછીમાં શું થાય. પછી હું ઓનલાઈન બુક કરું પછી મારા ફાઈવ ટેન મિનટ મેં ઘરે આવી જ જાય. પછી મારા કામ થઈ જ આ તો સરસ છે ઓનલાઈન શોપિંગ તો નથી કેતી સરસ નથી વધારે સરસ છે પછી અમુક અમક શોપિંગ તમે કઈ કોષ્ટ શોપિંગ કરવાનો. તમે કઈ હેવી ડ્રેસ લેવાના આ માટે તમારે ઓફ લા જવું પડે જ છે.
બિલકુલ બિલકુલ અને તેમાં પણ આપણે છે ને જય્યારે આ તહેવારો આવે છે ત્યારે આપણા લોકલ માર્કેટમાં જઈને શોપિંગ
ઓ બરાબ બધા મજા આવેડે છે આમાં જને તમે શું નયું નયું ડિઝાઇન તમને મળે. તમે દિવાળી ઉપર જઓ ને તમને કેટલું સરસ સરસ તમને તોરણ મળી જાય તમને ઓનલાઈન કરો તમને ઓનલાઈન એ બી વેરાયટી ન મળે. તમને ઓફલાઈન જાઓ તો તમે કેટની હા મતલબ. તેની બહુ સારી તમે દુકાનો જો તને કે સરસ સરસ ડેકોરેશન ક હોયધી બધી રીતે તમને બહુ સારું સમાન મળી જ જાય છે તમને.
ત્યારે હવે આપણે લોકલ માર્કેટમાં જઈને શોપ આપણા ફેમિલી ફ્રેન્ડ્સ ગમે તેની સાથે શોપ
તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, ફેમિલી સાથે માટે. તમે બી નીકળો, તમે કઈ ખાવાનું શું કમા ખાવાનું હોય, તમને ટેસ્ટી કઈ લાગે મને ખાવો છો અને શોપ પછી તરો ટાઈમ બી નીકળ તમને મન બી લાગી જ જાય. તમને બોર ન થાવ. ઘર મે પળ પળા ક્યારે દિવસ ઘરમે પળા રહો પછી.
જો ને, નવરાત્રિમાં તું કેવા નવ નવા મતલબ એટલી અલગ અલગ ડિઝાઇનના ચણિયા ચોળી, ડ્રેસ. અને કેટલી બધી અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. અને, આપણને ઓલા જે લોકલ માર્કેટના જે વેન્ડર હોય છે. એ લોકો પાસે મતલબ આપણને થોડી બાર્ગેનિંગ પણ કરાવી શકે. કે જે મોલ ભાવ કરાવી શકે છે વસ્તુ. ઓનો અને વસ્તુ પરખીને લઈ શકીએ છીએ.
નહી શકીએ છે. સારું કીધું તમે સાચી વાત છે. પણ એ તમે નવરાત્રમાં તમે જો ને, તમે આગળ શું શું છે? તમારે નવ દિવસ માટે તમને ગરબા જ કરવું જ છે, પછ તમે નવ દિવસ માટે તમને નવ ડ્રેસ જ જોઈએ, પછી તમે એક દિવસ પેનો બીજા દિવસે પણ આ ત્રીસે દિવસ પછી તમને આ રીતે તમને સિલેક્ટ કરીને લાવવાની જ હોય છે. તમે, તમે ઓનલાઈન કરો તમને એથી વધારે ડ્રેસીસ સારી નથી મળતી. ક્યૂંકિ તમને કલર પેમાણે તમને જોઈને તમને બધારે ખબર પડશે, કે તમને આ ડ્રેસ રીતે પહેરવાની છે તમને બધારે ખબર. કરવાની છે.
બિલકુલ સારી વાત છે. અને હું શું પૂછું છું? તમને કે, તમને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનું પસંદ છે કે પછી, આપણી જે લોકલ હોય છે સામાન્ય તમને શું ગમે છે.?
મને શું છે ને હું હું વેસ્ટ એમ તો હું સુૂટ વધારે પહેનતી નથી હું શું છે ને વેસ્ટર્ન વધારે વેસ્ટર્ન શું છે મારે વેબસાઇટ છે અને મારે રિલાયન્સ ટ્રેંડ છે આ બધી ચીજો મારે લેવાની હશે કે મને શું છે સિમ્પલસ સોબર વધારે ગમે છે. હું બાય પ્રોફેશન કે ભઈ તમેઆ તમે શું સારી રીતે સિમ્પલ ડ્રેસીસ પહેનો વેસ્ટર્ન પહેનો તો આ તો તમે કંપની ની બ્રાન્ડેડ સારી લાગે છે તમે જે જીન્સ પહેનો તમે તમે વેસ્ટર્નમાં જીન્સ તમે કંપનીની ન પહેનો તો તમે કમ્ફર્ટેબલ ન લાગે. અચ્છા ડેલી રોજની વસ્તુ જે અમુક અમુક ડ્રેસીસ છે. તો આ મને તો નોન બ્રાન્ડેડ બી ચાલે. હું તો નોન ડૈલી પરચેસ પર્પસ નોન બ્રાન્ડ પહેરીલું મને કોઈ વાંધો નથી., અમુક અમુક ડ્રેસીસ તમે જીન્સ છે, ટોપર્સ છે, તમે કઈ જવું હોય મિટિંગ માટે તમને ડ્રેસ જોઈએ, હામાં તો તમે કઈ મીટિ તો તમે તો તમારે બ્રાન્ડેડ લેવાની હોય, પછી તમે પ્રેઝન્ટેબલ દેખો હોય તમારે માટે સારી વસ્તુ છે.
બિલકુલ સાચી વાત છે તમારી, આપણે જો ગુણવત્તા જોઈતી હોય વસ્તુની.
સારી કરવાની પણ ડેલી પર્પઝ માં તમારે ફાલતુ. પૈસા ખર્ચ નથી કરવાના, તમે સારી તમે ડેલી પર્પઝ માટે તમે રીઝનેબલ ડ્રેસીસ નોર્મલ તમે પહેરી શકો છો. તમારે બાન્ડેડ ચીઝમે વધારે પૈસા ખર્ચ. કરવાની જરૂરત નથી આમાં. તો તો હું એવી રીતે કરું જ છું.
તો મોટી મોટી અમુક બ્રાન્ડ છે. એ થોડા થોડા ટાઈમે સેલ ને એવું પણ કાઢતા હોય છે. તો આપણને એમાં પણ સારો એવો ડિસ્કાઉન્ટ મળી જાય છે.
તમે રિલાયન્સ ટ્રેંડમાં જુઓ ને તમે તમે અમને ઓફર આપ ચાલતું તો તમે થર્ટી ફાઈવ હન્ડ્રેડ ઉપર તમે થર્ટી ફાાઈવ હન્ડ્રેડ નું ફ્રી તમને આપે છે. તમે મતલબ સેવન થાઉઝન્ડ ની વસ્તુ તો ખરીદો તમે બહુ સારી ડ્રેસિસ બ્રાન્ડેડ મલી ચાહે તમારા છોકરા ની ટી શર્ટ છે. જીન્સ છે, તમારી કુર્તો છે, તમારી ડ્રેસ તમને સાડેતીન હજાર જ આપવાના છે. તમે સેવન થાઉઝન્ડ ની શોપિંગ થઈ જાય છે આમાં, તો વધારે સારું છે કે, તમને બ્રાન્ડેડ તે મળી ગયું તમારે તમારી પસંદવિધા વસ્તુ મળી ગઈ પછી તમારે પૈસા બેતા નાથી ખર્ચે તો
હા, બિલકુલ આપડે અહ બ્રાન્ડ મેં બિલકુલ આપડે બ્રાન્ડમાં જઈએને શું આપને વસ તોની ક્વૉલિટી સારી મળે એની ગુણવત્તા સારી હોય ભલે
હા, સારી ઓ છે. તમને થ્રી થ્રી ફોર ઇયર્સ તમે રાખો એમે આ કપડાંનું કાંઈ નથી બગડવાનું. તમારે લોઅર જો તમારે ટી શર્ટ જો તમે આ વસ્તુ એમ જ રવાની છે બ્રાન્ડેડ વસ્તુ ફરક તો પડે તમને પૈસા ખર્ચ કરો પણ તમારો ચાલશે બી વધારે દિવસ ચાલશે પછી તમને પ્રેઝન્ટેબલ લાગે એ અલગ બાસ છે. તમે જે મતલબ મેં પહેરો તમેં પોતે ખબર પડશે કે હું કિતના કમ્ફર્ટેબલ પેહેનુ છું મને બ્રાન્ડેડમાં ફરક પડી જ જાય, તમને ખબર પડી જ જાય છે આમાં.
બિલકુલ સાચી વાત છે એટલે શોપિંગ કરવા નીકળીએ ને તોબ એકદમ મૂડ પણ સારો થઈ જાય અને જ્યારે આપણે લોકલ માર્કેટમાં શોપિંગ કરવા નીકળ્યાએને તો એક આપણે શું કહેવાય ફ્રેન્ડ સાથે જઈ જઈ આવ્યા હોય તો એક પાણીપુરી ખાવાની તો શું એક
હા તો મને બઉ ગ ગમે છે મ તો હેબિટ છે મને તો શોપિંગ માટે હું તો રારહ જો છું ક્યારે મને પાણીપુરી ખાવા માટે જવું પડે તો હું શોપિંગ ની રાહ
બિલકુલ, ઠીક છે. ઓકે ચાલો તો તમે શ પણ હા શોપિંગનું પ્લાન બનાવીએ પછી આપણે ઓકે બાય.
હેંગ ઉ તો ના એ કોલ નઈ કાટું એતો હેલો, હલો. હલો.